તે કેમ છો મજામાં
બસ મજામાં
આજે આપણે ડિજિટલ યુગમાં મુસાફરીનું આયોજન એપ્સ અને ટેકનોલોજીનો પ્રભાવ વિશે વાત વાત કરીએ છ છેીએ
સામ આજકાલ મુસાફરી ન આયોજન કેટલું સરળ થઈ ગયું છે ને
હા પેલા લોકો મુસાફરી માટે ટ્રાવેલ એજન્ટ પાસે જતા હતા પરંતુ હવે બધું મોબાઈલ એપ્સથી થઈ જાય છે
બિલકુલ હું તો નકશો હોટલ બુકિંગ એપ્સ અને ફ્લાઇટ્સની માહિતી વગર મુસાફરી નું આયોજન કરતી નથી ઠી
મને પણ ટેકનોલોજીનો ઘણો ફાયદો થાય છે આપણે ઘર બેઠા ટિકિટના ભાવથી સરખામણી કરી શકીએ છી
અને બજેટ પણ સારી રીતે સંભાળી શકાય છે
હા પહેલા ઘણી જગ્યાએ ફોન કરીને માહિતી લેવી પડતી હતી હવે બધી જગ્યા બધી માહિતી એક જ જગ્યાએ મળી જાય છે
રસ્તો શોધવાનું પણ સરળ બની ગયું છે નવી જગ્યાએ પણ ખોવાઈ જવાનો ડર ઓછો થઈ ગયો છે
સાચું રસ્તામાં ટ્રાફિક માહિતી પણ તરત મળી જાય છે
હું તો મુસાફરી પહેલા હવામાનની માહિતી પણ તપાસું છું
હું સામાનની યાદી બનાવવા માટે એપનો ઉપયોગ કરું છું
ટેકનોલોજી ના કારણ ટેકનોલોજીના કારણે એકલા મુસાફરી કરવી પણ વધુ સુરક્ષિત છે
હા જરૂરી પડે ત્યારે સંપર્કની માહિતી તરત શેર કરી શકાય છે
ડિજિટલ ચૂકવણીનો પણ ઘણો ફાયદો છે
હા હવે વધારે રોકડ સાથે રાખવાની જરૂર ઓછી પડી ગઈ છે
પરંતુ ટેક્નોલોજી પર વધારે આધાર રાખવો પણ યોગ્ય નથી
કેમ
જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો મુશ્કેલી થઈ શકે છે
એટલે રસ્તામાં નકશા પહેલેથી જ સાચવી રાખવા જોઈએ
બરાબર સાથે પાવર બેંક પણ રાખ્યો જ જોઈએ
સામાજિક માધ્યમોને પણ મુસાફરી પર મોટો પ્રભાવ છે
હા લોકો ફોટા અને વિડીિયો જોઈને નવી જગ્યાઓ પસંદ કરે છે
પરંતુ માત્ર ફોટો ફોટા જોઈને નિર્ણય ન લેવો જોઈએ
સાચ લોકો ના અભિપાય લોકો ના અભિપ્રાય અને મૂલ્યાંકન પણ જોવા જોઈએ
ખોટી માહિતીથી પણ સાવધાન રહેવું જોઈએ
ક ત્રીમ બુદ્ધિમત્તા પણ હવે મુસાફરીમાં ઉપયોગી બને છે
હા તે મુસાફરી માટેનું આયોજન બનાવવા મદદ કરે છે
તેનાથી સમય બચે છે અને આયોજન સરળ બને છે
પરંતુ માનવીય અનુભવી જગ્યા કોઈ ટેકનોલોજી લઈ શકતી નથી
હું પણ એજ માનું છું
ટેકનોલોજી એક સાધન છે બધું તેના પર આધારિત ન હોવું જોઈએ
જીવનમાં સંતુલન રાખવું જરૂરી છે
સમજદાર મુસાફર એ જ છે જે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે છે
અને મુસાફરીનો સાચો આનંદ પણ માણે છે
બરાબર ટેકનોલોજી આપણી મદદ માટે છે આપણા પણ નિયંત્રણ કરવા માટે માટે નથી
શું તમે ક્યારે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી સંપૂર્ણ મુસાફરી નું આયોજન બનાવ્યું છે
હા એક વખત મેં ત્રણ દિવસ મુસાફરી માટે ખર્ચ અને સમય પ્રમાણે આયોજન બનાવ્યું હતું
પછી કેવું રહ્યું
ઘણું સારું તેમાં રહેવાની જગ્યા વાહન વ્યવસ્થા ખાવાનું અને ફરવાની જગ્યાઓની માહિતી હતી
હા ટેકનોલોજી ખરેખર ઘણી આગળ વધી ગઈ છે
હા પરંતુ હું હંમેશા માહિતીની તપાસ પણ કરું છું
એ જરૂરી છે દરેક ઓનલાઈન માહિતી સાચું હોય એવું નથી
સાચું અધિકૃત માહિતી અને નવા અભિપાય્યો પણવા જોઈએ
વિદેશ પ્રવાસ માં ભાષા અનુવાદની સુવિધા પણ ખુબ મધૂદરૂૂપ થાય છે
હા અલગ ભાષા આવડતી ન હોય તો પણ વાતચીત સરળ બની જાય છે
ચલણ બદલવાની માહિતી માટેની એપ્સ પણ ઉપયોગી છે
હું તો ખર્ચનો હિસાબ રાખવા માટે પણ એપનો ઉપયોગ કરું છું
તેનો ફાયદો શું
તેનો ફાયદો એ જ છે કે રોજ કેટલો ખર્ચ થયો તેનો ખ્યાલ રહે છે
બરાબર આ તો ખરેખર ઉપયોગી છે
ડિજિટલ ટિકિટ અને મુસાફરીના દસ્તાવેજો પણ તેમાં સમય બચાવે છે
હા કાગળ ના દસ્તાવેજો ખોવાઈ જવાની શક્યતા પણ ઓછી હોય છે
બિલકુલ સાચ્યું ઓનલાઈન સંગ્રહની સુવિધા થી મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવી શકે કઈ છે
મુશ્કેલી ના સમયે તે ખૂબ કામ લાગે છે
સ્માર્ટ ઘડિયાળ પણ મુસાફરીમાં ઉપયોગી બની છે બની ગઈ છે
હા આરોગ્યની માહિતી અને સૂચનાઓ મળી રહે છે
પરંતુ ઓનલાઈન સુરક્ષા પણ ખૂબ જરૂરી છે
સાચી વાત અજાણી લિંક ખોલવી નહીં અને મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ
પર્યાવરણને ધ્યાનમાં રાખીને મુસાફરી પણ ટેકનોલોજી મદદ કરે છે
કેવી રીતે
ડિજિટલ ટિકિટથી કાગળનો ઉપયોગ ઓછો થાય છે
આ પર્યાવરણ માટે પણ ઘણું સારું છે
ભવિષ્યમાં મુસાફરી વધુ સ્માર્ટ બનશે
કદાચ ભવિષ્યમાં મુસાફરી પહેલા જ કોઈ જગ્યાનો અનુભવ ટેકનોલોજીથી મેળવી શકીશું
અને એરપોર્ટ જેવી જગ્યાએ પણ આધુનિક સુવિધાઓ જોવા મળશે
પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ
કઈ વાત
ટેકનોલોજી સુવિધા આપે છે પરંતુ મુસાફરીનો સાચો હેતુ નવા અનુભવો મેળવવાનો છે
બિલકુલ સાચું મોબાઈલની સ્ક્રીન કરતાં વાસ્તવિક દુનિયાનો આનંદ વધુ લેવો જોઈએ બ
યાદો ફક્ત મોબાઈલ માં નથી હોતી. તે આપણા અનુભવોમાં હોય છે
એટલે ટેકનોલોજી સાથે સમજદારી પણ એટલી જ જરૂરી છે
હા ટેકનોલોજીને મિત્ર બનાવો માલિક નહી
હા ડિજિટલ ટિકિટથી કાગળનો ઉપયોગ ઓછો થાય છે
સાચી વાત હા આ પર્યાવરણ માટે સારું છે
ભવિષ્યમાં એટલી મજબૂત મુસાફરી થઈ જશે ને કે વધુ સ્માર્ટ બનશે
બરાબર કદાચ ભવિષ્યમાં મુસાફરી પહેલા જ કોઈ જગ્યાનો અનુભવ ટેકનોલોજીથી મેળવી શકીશું
અને એમાં એરપોર્ટ જેવી સુવિધા જગ્યાએ પણ વધુ આધુનિક જગ્યા સુવિધા
પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ
એવી તો કઈ વાત
ટેકનોલોજી સુવિધા આપે છે પરંતુ મુસાફરીના સાચો હેતુ અનુભવો મેળવે છે આરોગ્ય ની માહિતી અને સૂચના ો મળી રહે છે
બિલકુલ સાચું મોબાઈલની સ્ક્રીન કરતાં વાસ્તવિક દુનિયાનો આનંદ વધુ લેવો જોઈએ
સાચી વાત અ યાદો ફક્ત મોબાઈલ માં નથી હોતી એ અ આપણા અનુભવોમાં હોય છે
એટલે ટેકનોલોજી સાથે સમજદારી પણ એટલી જરૂરી હોય છે
આ પર્યાવરણ માટે ઘણું સારું છે
હા મને પણ ટેકનોલોજી નો ઘણો ફાયદો થાય છે આપડે ઘર બેઠા ટિકિટના ભાવની સરખા મણી કરી શકીએ ફસ્ટ
હા સાચી વસ્તુ તેનાથી સમય પણી બચી જાય છે
હા પહેલા ઘણી જગ્યાએ ફોન કરીને માહિતી લેવી પડતી હતી હવે બધી જગ્યા એક જ જગ્યા એ મળી જાય છે
સાચી વસ્તુ ત્યાં એમ તેનાથી કાગળો પણ બચી જાય છે અને સમય પણ બચી જાય છે
સાચું રસ્તામાં ટ્રાફિકની માહિતી પણ તરત મળી જાય છે.
હું તો મુસાફરી પહેલાં હવામાનની માહિતી પણ તપાસું છું.
હું સમ સામાનની યાદી બનાવવા માટે એપનો ઉપયોગ કરું છું.
ટેકનોલોજી ના કારણે એકલા મુસાફરી કરવી પણ- વધુ સુરક્ષિત બને છે.
હા જરૂર પડે ત્યારે સંપર્કની માહિતી તરત શેર કરી શકાય છે.
ડિજિટલ ચૂકવણીનો પણ ઘણો ફાયદો છે.
હા હવે વધારે રોકડ સાથે રાખવાની જરૂર ઓછી પડી ગઈ છે.
પરંતુ ટેકનોલોજી પર વધારે આધાર રાખવો પણ યોગ્ય નથી.
કેમ?
જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો મુશ્કેલી થઈ શકે છે.
એટલે રસ્તામાં નકશા પહેલેથી જ સાચવી રાખવા જોઈએ.
બરાબર સાથે પાવર બેંક પણ રાખવી જોઈએ.
સામાજિક માધ્યમોની પણ મુસાફરી પર મોટો પ્રભાવ છે.
હા લોકો ફોટા અને વિડીયો જોઈને નવી જગ્યાઓ પસંદ કરે છે.
આ ચર્ચા વિશે આપણે ફરી વાત કરીશું.
ચોક્કસ ફરી. ફરી શુ ફરી મળી શુ.
ઓકે ફરી મળીશુ.